મારો તમને આવી રહ્યો છે?
હા, આવી રહ્યો છે, શું તમે જાણો છો? હમણાં નવી ગેમ લોન્ચ થવા આવી છે. જેનું નામ જી ટી એ સિક્સ છે, જે નવેમ્બરમાં લોન્ચ થવા આવી રહી છે. એનું તમે એનું હિસ્ટ્રી જાણવા જાવ કે એ પહેલા ગેમ હમણાં જુલાઈમાં કે જૂનમાં લોન્ચ થવાની હતી. ના, જૂન કે જુલાઈ નહી, પરંતુ આ જાન્યુઆરીમાં લોન્ચ થવાની હતી બે હાજાર છવીસના સ્ટાર્ટિંગમાં પરંતુ કઈક ટેકનિકલ પ્રોબ્લેમના કારણથી એ લોકો નવેમ્બરની તારીખ કરવામાં આવી છે, જેથી હવે, એ તારીખ ડિસાઇડ તો કરી છે, હવે નવેમ્બરમાં ફાઇનલી ઓગણીસ તારીખ આવી રહી છે. પરંતુ એના માટે એક સમસ્યા આવી ગઈ છે, કે તમારે પર પી એસ ફાઈ હોવું જરૂરી છે. અને તમે જાણો એ ગેમ એટલી મોઘી બનાવી છે, જે ખલીફા છે, એના કરતાં પણ બુર્જ ખલીફા તેર મિલિયન ડોલરથી બનાવવામાં આવી છે. પરંતુ એ ગેમ પચાસ મિલિયન ડોલર થી બની છે. જેથી આ ગેમ નું વેલ્યુએશન કઈક વધી જ ચુક્યું છે. તમારે પી એસ ફાઈ પણ એના માટે લેવા જોઈએ, તમારું શું માનવું એમાં?
એકદમ સાચી છે, કે એના માટે પી એસ ફાઈ ખુબ જ જરૂરી છે, પણ તમે પણ જાણો છો અને હું પણ જાણું છું. એ પી એસ ફાઈ એટલી મોંઘી વસ્તી છે કે આપણે જો ઘર વાળા પાસે જઈને પી એસ ફાઈ લઈ આપું એમ કહીએ છી આપણને ઘણી બધી વાતો સાંભળવી વળે છે, જેથી કરીને હાલમાં આપણે પી એસ ફાઈ નહી લઈએ, એટલું જ સારું છે. તમે પણ જાણો છો, ને હું પણ જાણું છું. જોકે પી એસ ફાઈની કિંમત હાલમાં ઇન્ડિયન રૂપીસમાં સાઠ કે પંચાવન હજાર થી સાઠ હજાર રૂપિયા ની વચ્ચે ચાલી રહી છે. તે ખુબ જ મોઘી છે, અને આપણે પી એસ ફાઈ લઈએ તો પણ આપણે ગેમ રમી શકતા નથી કારણ કે આપણે તેના માટે ગેમો પણ લેવી પડે છે. અને જો ખુબ જ જરૂરી વસ્તુ એ છે, કે આપણે તેના માટે વાઈ ફાઈ ની ખૂબ જ જરૂર પડે છે. કારણ કે, તેમના અપડેટો જ ફક્ત સો એ સો જીબીના એટલા હોય છે, જે બે થી ત્રણ કે છેલ્લે પાંચ થી છ વાર પણ આવી શકે છે, એટલે આપણા માટે એક ટી બી જેટલી નેટવર્ક હોવું જ જોઈએ. તો જ આપણેને સોફ્ટવેરને અપડેટ કરી શકીએ છીએ. અને એ ઘણા બધા અપડેટો પણ મારી શકીએ છેએ. એટલા માટે જો આપણા પર પી એસ ફાઈ હોય તો પણ મારી હિસાબે આપણે ગેમ રમી શકતા નથી. જેથી કરીને તમાર આ વિષય પર શું કેવું છે?
એમાં તમે જ જાણો છો જે જી ટી ફાઈ આવી હતી, તે પચીસો થી ત્રણ હજાર ની વચ્ચે આવી હતી. ગેમ જે ઈન્ડિયન રૂપીઝમાં આટલા ગણવામાં આવે છે. પરંતુ હમણાં જેજી ટી એસ સિક્સ જે પી એફ ફાઇ માટે સ્પેશિયલની છે. આગળના બે-ત્રણ વર્ષો પછી એ પી સી માટે એ લોકો લોન્ચ કરશે. જોકે હાલમાં તો એ લોકો એ બનાવી જ કાડી છે, પી સી માટે. પરંતુ એ પી સીના યુઝરને આપશે તો પી એસ ફઈ નું વેચાણ ઘટી જશે. જે
લાઈ માટે પણ તમારે
તમને સાડા સાત થી દસ હજારની વચ્ચે પડી રહે છે. જી ટીએ સિક્સ તેથી એ પણ મૂળ ગણવામાં તમેં કીધું તેમ પી એસ ફાઈ પણ સસ્તું આવતું નથી. સાઠ થી પાસઠ હજારનું એનું પ્લેયર આવે છે. અને બીજું પાચથી દસ હજારનું જેવું એનું કંટ્રોલર આવે છે. એજ વસ્તુમાં તમારે સિત્તેરથી એસી હજાર નો ખર્ચો થઈ જાય છે. ગેમ કરતા તો આપડું પ્લેયર મોઘવું એ ગણવામાં છે. એને એમાં તમારું શું માનવું? મેં તો જો કે બનાવી મેં તો લઈ જ લીધું છે.
હા, તમારી વાત એકદમ સાચી છે, કે એના બધા ઘણા બધા પ્લેયરો આવે છે અને ઘણો બધો ખર્ચો પણ છે. તમે કીધું તો એ પ્રમાણે કમ્પ્યુટર માટે બનાવી દીધી છે, પણ હમણાં શું એવું આપતા નથી, કારણ કે તમારી વાત એકદમ સાચી છે, કે તેઓ આપે તો પી એસ ફાઇનું વેચણ ખૂબ જ જશે. કોઈ લેશે નહી, કારણ કે પી એસ ફાઇ કરતા કોમ્પ્યુટર આપને સસ્તા ભાવે મળી જાય છે. કારણ કે, તેમના કોમ્પ્યુટરો હાલમાં તો તમે જોવો ને સાદું કોમ્પ્યુટર તી ત્રણ હજાર રૂપિયા તો આપી શકે છે જેથી કરી ને તેઓ કોઈ લેશે નહી અને દસ થી વીસ હજાર રૂપિયા બચી શકે તો તેમાં શું ખોટું એમ કોઈ તેને લેશે નહી જેથી કરીને હમણાં પીએસ ફક્ત આઈ ગઈ છે જેથી કરીને હમણાં તમે કીધું તે પ્રમાણે જીટીએસ સિક્સ આવી શકે તો બે વર્ષ ચાલુ રાખવામાં આવે છે એમ નહીં કે એક માં લગભગ સાડાચાર હજાર રૂપિયા સમથિંગ રાખવામાં આવી છે અને જે જે યુનિક વર્ઝન છે તેની કિંમત હાલમાં સાડા સાત હજાર રૂપિયા જેવી રાખવામાં આવી છે જેથી કરીને ઘણી બધી એવી એવી એપો માં ઇન્વેસ્ટ પણ તમાર શું કેવું છે આગળ
હા સાચી વાત છે જોકે પીએસભાઈ તો સાઈન માં આવી જાય છે પરંતુ તમે જો પીસી બિલ્ટઅપ કરવા જાવ તો તે તમને બે થી ત્રણ લાખ રૂપિયા નો થઈ જાય એમાં પણ તમે ગ્રાફિક્સ કાર્ડ નાખાવવાો પડે મોટર બોર્ડ નખાવુ પડે સોલ એ બત્રીસ જીબી લગી એમ નખાઈ પડે અને ગ્રાફિક્સ કાર્ડ તો તમને હાઈમાં હાય ફિફટી નાઇન્ટિન ટીઆઈ જોઈએ છે તે પણ સોળ થી બત્રીસ જીબી નો ટીઆઈ રેમ વાળો જોઈએ છે જેથી તો જ તમારી જીટીએસ ફીક્સ ચાલી શકે કારણ કે એનું ગ્રાફિક્સ એટલું બધું હાય છે કે તમે એને અફોર્ડ જ નહીં કરી શકો એક ખાલી પીએસ વાય માટે જ બનાવે છે એટલે પીએસ પીએસ વાય જ એને સપોર્ટ કરી શકે પરંતુ જો આપણે લોન્ચ થાય અને પીસી તો એટલું પણઆપણે હાયટેક હોય તો જ એ થાય હવે પીએસ વાય કરતા તો પી પીસી મોંઘું થઈ જાય કારણ એનું એજ છે કે તમારે બધી અને ઘણી બધી વસ્તુઓ નાખવી રહે છે હવે તો બધું પ્રોપર મોઘું થયું જેથી રેમ્પ પણ મોંઘી થવા લાગી છે અને તમે જાણો છો કે એનથી સ્પીડ પર બુસ્ટ થશે અને પીએસ ફાઈ કરતા પીસીમાં વધારે ક્લિયરિગ દેખાશે તમારું શું માનવું
તમારી વાત એકદમ સાચી છે કે આપણે તેને કેમ હેવી પીસ બિલ્ડ કરાવવું પડે છે તેમાં ઘણી બધી એવી રેમો નાખવી પડે છે અને સીપયુ પણ આપણે એકમ મજબૂત હોવું જોઈએ જેથી કરીને કે આપડી ગેમો સારી રીતે ચાલી શકે હમણાં મારા દોસ્ત ગેમિંગ લેપટોપ લીધું છે એ બી છાસઢ હજાર રૂપિયા નું પડ્યું છે જેથી કરીને તેઓ તેમાં સારી રીતે ગેમો ગેમો રમી શકે પરંતુ તેઓ ગેમ રમતા નથી તેનો ફક્ત ગમે તે કાર્યો કર્યા કરે છે તેથી કરી ને એ બધી તમે કીધું તે પ્રમાણે જીટીએ સિક્સ માટે આપણે સારું વર્ષ લઈએ અને સારું સોફ્ટવેર અપડેટ કરાવીએ તો આપણે ઘણી બધી ખર્ચાઓ પણ આવી શકેછે જેથી કરીને તે લેપટોપ કે કોમ્પ્યુટર આપણે લઈએ તો તે ખુબ જ મોઘું બની શકે છે પરંતુ આપણે ગેમ રમવી હોય તો આપણે એટલા ખર્ચા તો કરવા જ પડે છે જેથી કરીને તમેજ કીધું તે પ્રમાણે આપણે જેટીએ સિક્સ જ સારું પડશે રમવા માટે હમણાં ઘણા બધા લોકો પ્રિ ઓર્ડર કર્યું છે તેમાં કેટલા રૂપિયા લોકોએ લગાવ્યા છે તે ફક્ત ગેમ માટે એટલા મોટા પૈસા લગાવી શકે તો પીએસ વાય તો લય જ શકે ને એથી કરીને ઘણા બધા લોકો હાલમાં પીએસ વાય પણ લઈ લીધું છે. તો જીપીએક્સ સિક્સ ના ગેમ માટે. તમારે શું કેવું
હા સાચી વાત છે એમાં તો જોકે જોવા જઈએ તો ઘણા બધા લોકો એ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને પ્રી બુકિંગ પણ કર્યું છે જેથી એટલી બધી ચોવીસ મિલિયન જેવું તો લોકોએ પ્રી બુકિંગ કર્યું છે ને પૈસા એટલા બધા થઈ ખાલી બુકિંગમાં જ જે લોકો જે લોકો ગેમ બનાવી એમાં તો પૈસા કવર થઈ જાય છે અને ગેમ નો એટલો બધો ક્રેઝ છે કે બધા વેડ કરી રહ્યા છે કે આ ગેમ ક્યારે આવશે ક્યારે આવશે હમણાં તમે જાણો જ છો કે હમણાં બીજી બધી પણ ગેમ આવી છે પરંતુ એ ગેમનો એટલો બધો ક્ર્રેઝ નથી પરંતુ જે જીપીએક્સ સિક્સ આવા ની છે એમાં બધું રીયલિસ્ટિકશે રહેશે એના ગ્રાફિક્સ પણ એટલા રિયાલિસ્ટિક છે જો ગ્રાફીક્સા એટલા રિયાલિસ્ટિક અને તે એકદમ અ વાયસિટી છે ને આમ બધાનું કોમ્બિનેશનથી બનાવામાં આવી છે. જીપીએક્સ સિક્સ એટલું રિયાલિસ્ટિક હશે કે તમે નહી પૂછો તો એટલું સારું એમાં ઘણી બધી વસ્તુ નો સમાવેશ કરવામાં આવ્યો છે જેમ કે આખી રિયલ લાઈફ આપણી જે અમેરિકાની એક સિટી છે લિબર્ટી એમાં પણ એનો સમાવેશ કરવામાં આવે છે તમે જાણો છો
હા એકદમ તમે કીધું તમારે એના ગ્રાફિક્સ એટલા સ્મૂથ અને શાનદાર કરવામાં આવ્યા છે જેથી કરીને લોકોને જેટીએ ફાઇવ કરતા જેટીએ ચેસ રમવાની ઘણી બધી મજા આવશે જેથી કરીને એટલું બધું તેમાં સોફ્ટવેર અપડેટ માં કરવામાં આવ્યું ટેકનોલોજી નો તેમાં ઉપયોગ કરવામાં આવ્યો છે એટલે એટલી મોી ગેમ બની છે કે ભુજ ખલીફ કરતા પણ તે ઘણી બધી મોઘી ગેમ બની છે થી કરીને અમારા એક મિત્ર છે મિતભાઈ તેને તો હમણાં પ્રી ઓર્ડર કરીને તે ગેમ લઈ પણ લીધી છે હમણાં હાલમાં તે પીએસ વાાઈ લેવા માટે સાઠ હજાર રૂપિયા ખર્ચવા માટે પણ તૈયાર છે જેથી કરીને તેઓ એટલા બધા ગેમ રમવા માટે ઉત્સાહમાં છે કે તેઓએ આજે જઈને પીએસ ફાઈવ પણ લઈ આવ્યા છે ને પ્રી ઓર્ડર માં સાડા સાત હજાર રૂપિયાની ગેમ પણ લીધી છે એટલા બધા દિલચસ્પી ધરાવે છે ગમ રમવા માટે કારણ કે તમને એટલો બધો શોખ છે ટ્રક અને ગાડીઓ ચલાવવાનો જેથી કરીને તેમણે હમણાં હાલમાં તેમાં તેમમાં ગાડી એટલી ભારી મોડીફાય કરી શકે જે જે થી કરીને તેમને ચલાવવાની મજા આવે એટલા માટે જીતી ને ગ્રાફિક્સથી માંડીને હમણાં જીતી સિક્સ આવી રહી છે તેના ગ્રાફિક્સ તો એટલા જ જોદાર છે કે તેમાં આપણને રમવાની પણ ઘણી બધી મજા આવી શકે છે તમારું શું કેવું છે
હા સાચી વાત છે એમ તો તું કે એમ ઘણી બધી છે યુરો ટ્રક કરીને પણ એક ગેમ આવતી છે એ ટ્રક ના માટે સ્પેશિલ છે તે અહિયાં મલે મારે પણ એક ભાઈ કરીને રેય છે તેને પણ નાખી છે અને તે એટલા બધા ટ્રક મ અ ચલાવે છે અને સાથે સાથે લોકો કંટ્રોલર એવા બધા લીધા છે જેમ કે સ્ટ્રેટિંગ સાથેના ગિયર સાથેના પછી ક્લચ બ્રેક એક્સલેટર સાથેના બધા ક્લચ ગિયર્સો બધા લીધા છે તેના ગિયર્સ ઉપયોગ કરીને ત્યાર પછી એ લોકો બધ ડ્રાઈવિંગને એવું બધો કરે છે એટલે હમણાં જે જનરેશન છે તે લોકોને ઘણી બધી ગેમ રમવામાં એનો ઉત્સાહ વધી રહ્યો છે અને એવું શે તો ગેમનું વેચાણ વધી જશે અને બહથી બહ અને કેટલા આપણે કેટલા કરોડોની વસ્તી છે પરંતુ તેમાંથી હમણાં ની જ ન બ પડતી રમવા લાગી છે પેલા તો બધું હતું ભી નહી પેલા જીટીએસ્ હમણાં છે અને તે પહેલા વાય સિટી વાય સિટી નો આજુ પણ એટલો બટો પ્રસ છે લોકો કરી શક્યા તો એનો પણ ક્રેઝ વધી શકશે એ જ રીતે વધશો હશે તો મજા આવશે તમાર શું માંનવું
તમારી વાત એકદમ સાચી શે કે હમણાં હાલમાં તમે કીધું તે પ્રમાણે આગળ જતા આગળના જે છોકરાઓ છે તેમને એટલો ગેમનો કઈ શોખ પણ ન હતો અને તે લોકો ફક્ત ક્રિકેટ ને એવા બઘા ગેમો રમવામાં શોખીન ધરાવતા હતા પણ હણાં હાલમાં આધુનિક યુગ છે હમણા કેટલા બધા નવા નવા લેપ ટોપ કમ્પ્યુટરો થી માંડીને એટલી બધી ગેમો આવી ગઈ છે જેથી કરીને હમણાં બધા લોકો ઘરે મોટા મોટા બેસો બિલ્ડ કરાવે છે કોમ્પ્યુટરો લાવે છે આવી લેપટોપ લે છે ગેમિંગ લેપટોપો લે છે તેમાં ખુબ સારી નવી નવી ગેમો નાખે છે પરંતુ જે આગળની ગેમો જેમાં આપણે કોમ્પ્યુટરમાં જીટીએફ ફાઈ રમતા હતા તેની ખૂબ જ અલગ જ મજા હતી તેમાં આપડણે હેલિકોપ્ટર ચોરતા હતા ગાડીઓ ચલાવતા હતા જેથી કરીને આપણ તે રમવાની ઘણી બધી મજ જવ આવતી હતી અમારે એક ભાઈ છે હર્ષ ભાઈ તે ફક્ત આગળ એ લોકો કમ્પ્યુટર હતું તેમજ વાઇ સિટી રમતા હતા અને અમે તેના ઘરે ગેમ જોવા માટે જતા હતા પરંતુ હમણાં તેમનું પીસી બગડી જવાથી તેઓ હમણાં હાલમાં રમતા નથી પણ આગળ જો રમતા ને એટલી મજા આવતી હતી કે એમ પ્રમાની વાય સિટી આગળ અમે તેના ઘરે ફક્ત જી ફ ફ સિટી જોવા માટે જતા હતા તમારું શું કેું છે
પણ હમણાં જો એક લેપટોપ લીધું છેછ પચોતેર હજાર ન તેમાંિક્ પણ સપોર્ટ કરે છે એટલું મોઘું લીધું છે જેએસ સિક્સ આવવામાં મારે ત્રણથી ચાર વરસ નીકળી જશે એટલે હું પણ હવે પતા તો છું પરંતુ હું એટલા જી ફમ્પ્લીટ કરી નાખીશ કારણ કે મારે જી ફાઈ રમવાની બાકી જ છે મને જીતે સન ડે રાઈટ આાઈ આવી એનું એટલું બધું ભારે ગ્રાફિક્સ હતું એટલું બધું ભારે હતું કે તેમાં મજા જ આવી હતી એ અનેને આગળ પણ એવી જ મજા આવશે હું તો મારા છોકરાઓને માટે સ્પેશિયલી ગેમ રાખી મૂકીશ. અને આટલા વર્ષો મારા હવે પણ લગ્નમાં વધારે વર્ષો બાકી નથી. અમે વધારે વર્ષો બાકી નથી એટલે અમારા છોકરા પણ થશે છોકરાઓ પણ રમશે, છોકરાઓને પૈસા ખર્ચવાનું ઓ રાખવું જ નહી મારે મારે ચીત વાઈટ સિટી થી માંડીને સનરાઈઝર્ થી માંને લિબર્ટી સિટી થી માંને એવી ઘણી બધી ડીલ ગેમો બધી એક સાથે લેપટોપમાં રાખવી છે મારે.
તમારી વાત એકદમ સાચી છે કે તેમના તમે તમારા છોકરાઓ માટે એવી બધી ગેમો રાખે. લખવા માંગો છો કે તેમણે પાછળ જતા ખર્ચ ન કરવો. પણને મારા પપ્પા મારા માટે આટલી બધી ગેમો રાખી ચુક્યા છે તેમના માટે ઘણું બધું સારું ગેમ તમે કીધું તે પ્રમાણે આગળ બધા પબજીઓ રમતા તેમાં બી તમારી આઈડિયા હશે મને લાગે છે ત્યાં સુધી તમા પણ. આઇડી હશે તે તમારા છોકરા માટે તમે રાખી છે એ ખુબ સારું કેવાયને આપણે જો એટલી ગેમો હમણાં હાલના છોકરાઓ પણ એના કરતા વધારે રમે છે તે પ્રમાણે તમે કીધું તે પ્રમાણે તમારા છોકરાઓ એના કરતાં પણ. વધુ રમે તે માટે એ સારી હાલમાં જો જોઈએ તો એટલા બધા યુઝરો એ જે ઓડરમાં એટલી બધી રાહ જોઈને તેમને બુક કરાવી છે કે ન પૂછો વાત કે બધા કેટલા વાગ્યા સુધી બાર બાર વાગ્યા સુધી પ બુકિંગ કરાવ તો યુટ્યુબ પર નાખી તેના માટે પણ પૈસા કમાઈ શકું એમ વિડીયો બનાવીને કર્યું છે જેથી કરીને તે ને ઘણા બધા સારા ત પણ કરીે છે અને બા નવેમ્બર ઓગણીસ ની રાહ જોઈ રહ્યા છે, જેથી કરીને તેઓ જેએ સીએટસી રમી શકે, અને તેની મજા માણી શકે છે. તમારે.